શ્રી કૃષ્ણ તો
કૃષ્ણ, કેમ છો આપ?
હું તો મજામાં છું, તમે કેમ છો?
હું, હું બી મજા મે છું.
શું કરી રહ્યા છો? આજકાલ તો જોને બાળકો છે એ કેટલું ઘરની અંદર મોબાઈલ સતત મોબાઈલ જ ચલાય કરે ચલાય ચલાય કરે છે, એમના મગજના વિકાસ માટે અને એમની શરીરની કદકાઠી પણ મજબૂત બને. એના માટે અહ ઈન્ડુર અને આઉટડુર આ પ્રકારના ગેમ રમવી એમના માટે બહુ જ જરૂરી છે, પણ એ લોકો તો સાંભળતા જ નથી. આખો દિવસ બસ મોબાઈલ જ લઈને બેઠા રહે છે.
હા યો આઉટડોર ઓર ઇનડોર ગેમ રમવાથી ઉમ્મ બાલગરો મગજ ઓર શરીર દોનો મજબૂત હોવે છે.
બિલકુલ સાચી વાત કહો છો, તમે એમનો બાળ ન મગજ બી મજબૂત થાય છે અને એમનું શરીર પણ લોકોનું મગજ બી મજબૂત થાય છે અને એમનું શરીર પણ બઉ મજબૂત થાય છે એના માટે એમને બહાર જવું પડે છે જો ઈન્ડોર ગેમમાં કેટલા બધા ગેમો છે તમને તો ખબર જ હશે. ને ઇડોર ગેમમાં કેટલા બધા ગેમો છે. જેમ કે
કેરમ, ચેસ, લુડો, સાપ સીડી, ટેબલ ટેનિસ હમ પ્લબ ગેમ
હા બિલકુલ સા સાચું કહો છો અને શતરંજ
સત્રઅંજા એવા ખુબ ગેમ છે જે બાળકો ખેલી શકે
બિલકુલ એ લોકો આપણા ઘરની અંદર બેસીને પછી રમી શકે છે જો ઇન્ડોર ગેમ રમવાનો આ બી ફાયદો છે કે એના માટે આપણને મોસમ કેવો છે તા તાપ છે કે પછી શિયાળો છે કે પછી વરસાદ થાય છે એની બધી આટલી બધી આપણને જાણ રાખવી નહીં અ આટલી બધી કાળજી રાખવાની જરૂર નથી પડતી આપણે અ શાંતિથી આપણે ઘરની અંદર જયારે બહુ તાપ હોય તડકો હોય બપોરનાથી બી આરામથી આપણે ઘરની અંદર ઇન્ડોર રમી શકીએ છે.
હાજી ઈન્ડોર ગેમ રમવાથી વિચાર શક્તિ અને યાદદાસ શક્તિ વધે છે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ બી વધે છે. ઔર પરિવાર સાથે સમય પસાર થાય છે. ઓર વરસાદ કે ગરમીમાં પણ રમાઈ શકે છે.
બિલકુલ બિલકુલ તમે એકદમ સાચી વાત કીધી આ ગેમ આ ગેમ ઘરની અંદર પણ રમાઈ શકે છે આપણા સમ ફેમિલીના જે મેમ્બર્સ છે એમના સાથે પણ આપણે વધારે સમયગાળો ગાળી શ શકી છીએ બિલકુલ સાચી વાત કીધી તમે એ તો એક સો ટકાની વાત કીધી કે આપણે પરિવાર સાથે પણ બેસીને થોડો સમય કાઢી શકીએ છીએ.
હા જી ઔર આઉટડોર ગેમ મે હમ ક્રિકેટ હૈ ફુટબોલ હૈ કબડ્ડી હૈ જો જો હૈ બેડમિન્ટન હૈ વોલીબલ છે ઓર એડા બહુ જ સારા ખેલ હૈ ગેમ હૈ જે આઉટડોર ખેલી શકે છે.
બિલકુલ સાચી વાત. કહો છો એવા બઉ જ બધા. ગેમ છે, જે આપણે મેદાન ઉપર જઈને પછી રમી શકીએ છેએ, અને મેદાન ઉપર જઈને જયારે આપણે પોતે જઈને રમીએ છીએ, તો આપડું શરીર પણ કળ શરીરમાં પણ હલન ચલન થાય.
તંદુરસ્ત મજબૂત હોવે છે.
બિલકુલ. સાચી વાત કીધી તમે.
દોડવાસથી, અને કસરત કસરતથી સ્ટેમિના વધે છે. ટીમવર્ક અને મિત્રતા શીખવા મળે છે, મન ખુશ રહે છે અને તણાવ ઓછો થાય છે.
બિલકુલ સાચું વાત કહો છો તમે, અ તનાવ બી ઓછો થાય છે, અને મેદાન ઉપર આપણે જયારે રમીએ છે, તો રમવાથી બહુ જ બધી એવી પણ વાતો છે જેનું આપણને ભાન પડે છે, ટીમમાં કેવી રીતે સાથે નિર્ણય. લેવો, કેવી રીતે અ આપણે કોઈને વાગી ગયું હોય તો કોઈ કેવી રીતે એની કાળજી કરવી, કેવી રીતે ફર્સ્ટ એડ બોક્સ નો ઉપયોગ કરવો આ આપણને નાની નાની, વસ્તુઓ આપણને જીવનમાં આગળ વધીને બહુ જ ઉપયોગી પણ. અ થઈ શકે છે જેમ કે, આપણને જીવનમાં ક્યારે આગળ વધીને આપણે મોટા કોઈ કામ કરીએ ત્યારે આપણે, ટીમવર્ક કેવી રીતે કરવો એનું પણ આપણને ભાન પડે છે, પછી કોઈને વાગી ગયું હોય કે. એક્સિડેન્ટ થઈ ગયો હોય. તો પણ આપણે, કેવી રીતે એમને ફર્સ્ટ એડ જેવી રીતે આપણે બાળપણમાં રમતા રમતા શીખીએ છીએ કે કોઈને વાગે તો આપણને ફર્સ્ટ એડમાં શું ઉપાય કરવો જોઈએ, તો એ પણ આપણે અ આ પ્રમાણે કરી શકીએ છેીએ.
ઓર ટીમ ચયન કરવાો શો ભી આની મઇ મલે છે.
બિલકુલ સાચું કહો છો તમે, અ બહુ બધી વાતો. છે જેના ઉપર આપણે ઈન્ડુર અને આઉટડુર ગેમ રમવા અહ રમવાથી જો બંને ગેમ એવા છે કે એના પોતપોતાના અલગ જ મહત્વ છે. એ ઈન્ડુર ગેમ રમવા થી આપણું મગ મગજ બહુ તેજ થાય છે, મગજની નિર્ણય શક્તિ વધે છે, કેન્દ્ર શ અહ અહ સમ આપણે ક્યાંક ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ વધે છે, વિચાર શ્રેણી વધે છે, અને આઉટડુર ગેમ રમવા થી આપણે શરીર બહુ તંદુરુસ્ત રહે છે, અને મજબૂત થાય છે તો બંને પોતપોતાની જગ્યાએ બહુ જ ઉપયોગી અને બહુ જ અહ સરળતાથી આ આપણે એને રમીએ, તો આપણે એને અહ એનાથી જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. એ છે અને એનાથી આપણે બહુ બધા ફાયદાઓ પણ થઈ શકે. કે છે
દોનો અહ દો અહી દોનો પ્રકાર કે ગેમ ખેલને જરૂરી હોય છે.
બિલકુલ સચ.
ઇન્ડોર ઓર આઉટડોર દોનો ગેમ ખેલને જરૂરી હોતે હે બાલકકો, બાળકાને.
બાળકો માટે બિલ કુલ સાચું કહો છો તો તમે. કે ઇન્ડોર અને આઉટડોર ગેમ, બેઉું રમવા બહુ જ જરૂરી હોય છે.
અને ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકાર રમતો જીવન માટે જરૂરી છે. ઈન્ડોર ગેમ દિમાગ તેજ બનાવે છે, જ્યારે આઉટડોર ગેમ શરીરને સ્વસ્થ રાખે છે. તેથી બાળ કો અને મોટાઓ, મોટાઓને રોજ થોડો સમય રમત ગમત માટે જરૂર કાઢવો જોઈએ.
બિલકુલ સાચી વાત કહો છો તમે, મોટાઓને પણ થોડો સમય રમ રમવા માટે આપણા પોતાના બાળકો માટે રમવા માટે થોડો સમય તો કાઢવો જ જોઈએ. જો એ એમના સાથે સમય પસાર કરશે, તો જીવનશૈલી જીવવા માટે એમની મદદ ગાર થશે, એમને શીખવાડવામાં મદદગાર થશે કે, અહ જીવનમાં કયા પહેલુઓ પર આપણને વિચાર કરવો જોઈએ, કયા પહેલુ આપણા માટે બહુ મહત્વપૂર્ણ હોય છે, આ બધી બાબતે, નિર્ણય શક્તિ વધ લેવા માટે બાળકોમાં નિર્ણય શક્તિ નો વિકાસ કરવા માટે પણ આપણે એના માટે મદદરૂપ થઈ શકીએ છે.
હાજી રમતગમત આપણો જીવનને ખૂબી જ મહત્વપૂર્ણ ભાગ છે.
બિલકુલ સાચી વાત કહો છો આપણા જીવનનો બહુ જ મહત્વપૂર્ણ ભાગ છે એ તો.
રમતો માત્ર મનોરંજન માટે નથી. હા પરંતુ. શરીર અને મનને સ્વસ્થ રાખવા પણ આ મદદ કરે છે.
બિલકુલ સાચું કો છો તમે કે મદદ બહુ જ મદદ કરે છે, ત્યાં ગેમ્સ એવા છે, કે આપણેે તો નાનપણમાં કેટલા બધા એવા પણ ગેમ્સ રમતા હતા, જે આજકાલ તો વિસરાઈ ગયા છે તમે એવા કયા કયા ગેમ તમારા બાળપણમાં રમતા હતા, એક બે ગેમ ના નામ તમને યાદ હોય તો કેહેજો ને
બાડપણા મે એક તો ક્રિકેટ
હા
ઓર અ છુપા છુપી
હા અને માલદડી પણ રમતા હતા ને, અમે નાના હતા ત્યારે હા માલદડી પછી સિત્તોલિયા
સીતોલયા હ હા સિતોલ્યા ઓર યે સાપ સીડી
હા અને ગાવ ગામડામાં બેઠ બેઠા બેઠા આપડે ઓલા ચોરામાં બેઠા બેઠા નતા રમતા એક અહ બીજો એક શતરંજ જેવો કાઈ ગેમ આવે છે ને કાઈક કે છે.
યે જિસકો બોલતે હૈ યેહ ક્યા બોલ
કેતા તો હસન મારા પણ દિમાગ માંથી હજી વિસરાઈ ગયું છે, જયારે મને યાદ આવશે તો હું જરૂરથી તમને કહીશ કે, એને શું કેહેવાય છે. અહ બીજા તમે કયા અહ એવા કયા ગેમ હતા જે તમે ઘરની અંદર બેસી ને રમતા હતા, કે તમારા માતા પિતા સાથે પણ રમતા હતા.
ઉમ્મ ઘરની અંદર બેસીન રમવાનું ગેમ તો અહ સાપ સીડી છે.
બિલકુલ, હા સાપ સીડી ત્યાં રમતા હતા સાચું કહો છો.
ઓર કેરમ બી છે.
હા. અહ અને ગામડામાં તમને વિચાર તમને ધ્યાન છે કે ગામડામાં કેટલી બધી અહ એવી પણ એક્ટિવિટી હોય છે, કે કામ કરતા કરતા પણ આપણે રમત રમીએ છે, જેમ કે લોકો અહ છેને અહ અહ એ ઘાસ કાટવા જાય છે, ઘાસ કાપે છે, અહ ત્યારે પણ એ કાપતા-કાપતા પણ ગીતો ગાવતા હોય, એમાં છુપી જતા હોય કેટલા બધા એવા પણ ગેમ અહ એ લોકો અહ કામ કરતા કર તા પણ રમી લે છે. તો એવું છે કે આ મા માણસ ને રમવું તો જોઈએ રમવાથી શું છે, એને એને ખુશી મલે છે, અને એ ખુશ થાય ને, તો એ કોઈ પણ કામ બહુ જ સારી રીતે કરી શકે છે.
સાચું હોય, સાચી વાત છે.
આપડે.
ઓકે. મલીએ જય શ્રી કૃષ્ણ.